હા તો મારો અવાજ આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા એકદમ ક્લિયર અને સ્પષ્ટ આવી રહ્યો છે બોલો શું કયો છો?
આજે આપણે વાત કરી શું ઓનલાઈન શોપ જેમાં કે ઓનલાઈન શોપિંગમાં ઘણી ઓનલાઈન શોપિંગો સારી પણ હોય છે અને સ્કેમ પણ હોઈ શકે છે જેમાં તમે જાણી શકો કે ઓનલાઈન શોપિંગમાં જેવો ઘણી ઓફર આવે છે તેમાં લોકો ઓનલાઈન ઘણી વસ્તુ માગી છે પણ તેમાં કોઈક વાર શોપિંગ મા ઓન સ્કેમ હોય છેકે જેમ કે તમે જાણો કે આઈફોન હજાર રૂપિયા આપવા કરતા આપતાની ઓફર હોય છે તેમ પણ તે આઈફોન મળતો નથી કેમ કે તે આઈફોનમાં હા લોકોને કહે છે કે તમે હજાર રૂપિયા નાખો તમને આઈફોન મળી જાય. જેમ તે પછી તે પાછા કહે છે કે તમે હજાર રૂપિયા પાછા નાખો તે હજાર રૂપિયા નાખ ડિલિવરી થશે તો તે એવું કરીને તેઓ સ્કેમ કરે છે જેથી ઓનલાઈન તમે જાણે છો કે હવે ઓનલાઈનમાં તમે ઘણા પ્રકારના શોપિંગ કરી શકો જેમ કે ફ્લિપકાર્ટ એમેઝોન પછી જેવું કે અને અન્ય પ્રકા કાને એપો હોય છે તેમાં તમે શોપિંગ કરી શકો જેવું કે તમે સૂચના પ્રમાણે તમે જાણીન ને કરે કે તમને મળે છે કે ઓનલાઈનમાં તમે
અનેક પ્રકારની વસ્તુઓ જેમ કે અનેક પ્રકારના કપડાઓ કે જેવા કપડાઓ પછી ફોન ઘડિયાળ તેવી અનેક પ્રકારની ઓનલાઈન શોપિંગમાં મળે છે જેમાં તમે સારી હોય સારી કોલેટીની હોય એમ કરીને તમે માગો છો પણ તે
હમ્મ.
જ્યારે પ્રોડક્ટ આવે ત્યારે તે ક્વોલિટીની હોત નથી જે કે ડુપ્લિકેટ કે જેમ કે ચાઈનાનું ચાઈના વોચ હોય છે જેવું કે તમાર શું કેવું તે વિશે
તમારી વાત એકદમ સાચી છે કે તમે કીધું તે આપણા ઘણા બધા સ્કેમો પણ થઈ રહ્યા છે અને અમે તે પ્રમાણે આઈફોન જે આપણે મંગાવીએ છીએ તેમાં ઘણી બધી એવી પ્રોબ્લેમો પણ આવી રહી છે તેમાં પાર્ટસ બદલીને આપણને વાઇફો નો સસ્તા દામે આવી રહ્યા છે જે ફક્ત દસ થી બાર હજાર રૂપિયાના હોય છે અને પ્રાઈઝ તેમની પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા વાળા આઈફોન ફક્ત ડિસ્કાઉન્ટ બાર હજાર રૂપિયામાં ચૌટાડી દેવામાં આવે છે પણ એવું હોતું નથી તેમાં ઘણા બધા પાઠસો આપણને કાઢીને બદલીને કરવામાં આવે છે જેમ કે તેમાં જૂના હોય છે અને તેને યુઝ કરેલો મોબાઈલ પણ આપણને આપવામાં આવે છે એવા બધા ઘણા બધા સ્કેમો થઈ રહ્યા છે હમણા હાલમાં. લેપટોપમાં પણ એવું ઘણા બધા સ્કેમો થઈ રહ્યા છે જેમાં લોકો લેપટોપમાં મંગાવે છે મો મોંઘા મોંઘા લેપટોપ મંગાવે છે અને તેનો ઉપયોગ કરતા નથી અને આવે છે ત્યારે તેમના કાઢીને તેને ડુપ્લિકેટ પાર્ટ સાથે ફેર બદલી કરી નાખે છે અને પાછા ફ્લિપકાર્ટ પરથી જેમાંથી મંગાવ્યું હોય તેમાં પાછા રિટર્ન કરી આપે છે જેથી કરી એને ઘણું બધું નુકસાન થાય છે અને કંપનીઓ પણ એવું જ કરે છે લોકો સાથે તેઓ લોકોને ફક્ત ઠગે છે અને તેના માટે તે લોકો જે ઘણી બધી મોટી મોટી છે આપણે હજારો રૂપિયાનું વસ્તુઓ મંગાવીએ છે તેમાં એક મોબાઈલ છે લેપટોછે કમ્પ્યુટરો છે. જેમાં તે લોકો એવા ડુપ્લિકેટસ અને ફેક પાર્ટસ લાખીને આપને વેરવી આપે છે અને ને પાછા રિફ્રેન્ડ ટેબલ પણ કરતા નથી તે આપણને કેતા પણ નથી કે રિફન્ડેબલ આમાં નહી થઈ શકે. પરંતુ આપણે એટલે જલ્દી માં ઉષા ભાવે જો વસ્તુ મળે છે તે આપણે કઈ પણ વીચાર્યા વગર અને સમજ્યા વગર આપણે તેનું લઈ લઈએ છીએ પરંતુ પછી પાછળ જાતા જે પ્રોબ્લેમ આવે છે અને આપણા લોકલ માર્કેટમાં તેમને બતાવીએ છીએ તો તેઓ કહે છે કે એ તો ડુપ્લિકેટ પાર્ટ છે એને પાછું બદલવું પડશે અને ઓરજનલ પાર્ટસ ની કિંમત તો કેટલા બે થી ત્રણ હજાર રૂ રૂપિયો ઓરીજનલ ના ચાલી રહેલી જેથી કરીને આપણને ઘણો બધો એવું નુકસાન થઈ શકે છે એટલે આપણે એવી બધી સુ તો સમજીને એ બધી ઓનલાઈન શોપિંગ પણ કરવી છે એ ઓનલાઈન શોપિંગ કરવું એ ખુબ જ સારું પણ છે અને ઘણું બધું દુ દુઃખદાયક પણ છે પરંતુ આપણા સારી વાત એ છે કે તેમાં આપણને એવી એટલું બધું સારું છે કે તેમાં આપણને જે માર્કેટમાં આપણને મળતી નથી પરંતુ જે આપણે માર્કેટ માં શોધી રહ્યા છે તે આપને ઓફલાઈન માર્કેટમાં મળી રહેતી નથી પરંતુ તે આપણને ઓનલાઈન માર્કેટ માં ફક્ત એટલી સરળતાથી મળી જાય છે કે આપણે પૂછવાની પણ જરૂર પડતી નથી કે તમારો પણે છે આપને તે એકદમ સસ્તા ભાવે અને બિન ઉપયોગી વસ્તુઓ મલી રહે છે એ તેથી કરીને હમણાં દરેક ઘર માં ઓનલાઈન શોપિંગ મીનત્રા છે પછી ફ્લિપકાર્ટ છે એમેઝોન છે. અને એવી બધી ઘણી બધી એપો છે તેમાં તેમનો ઉપયોગ એકદમ સરતાથી થઈ રહ્યો તે થી કરીને હમણાં બધા કુટુંબોમાં અને નાનાથી મોટા છે આપણા મમ્મી છે પાપ પાસે તે બધા લોકો ઓનલાઈન શોપિંગનો એટલો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તેમાં આપણે જો વધુ શોપિંગ પિંગ કરીએ તો તેમાં આપણને વધુ પુરતો ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને ડિસ્કાઉન્ટ ના કારણે તે એક કપડાઓ જો આપણને આઠસો રૂપિયાના પડતા હોય તો સાડા પાંચસો કે છસો રૂપિયામાં આપણે છેલ્લે તો મળી જ જાય છે. અને તે આવવામાં આપણને સાત દિવસ કરતાં બી ઓછો સમય લાગે છે ફક્ત સાત દિવસમાં તે કપડાંઓ આપણા ઘરે પહોંચી જાય છે તેથી કરી આપણા ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ આપણા બધા માનવો માં ખુબ વધી ગયો છે જેથી કરીને ઓનલાઈન શોપિંગ માં કાર્યક્રમ ખુબ ઝડપથી ચાલી રહ્યો છે તમે શું કેવું છે તેના
તમારી વાત એકદમ સાચી છે કે જેમથી તમે કર્યા છો કે ઓનલાઈન કપ કપડાઓની ખરીદી તે જ ખૂબ જ વધી રહી છે પણ તે કપડાઓ પાછા રિફંડ નો ઓપ્શન ના હોય ત તે માટે તે ઓપ્શન ના હોય તો તે કપડા ન પછી આપડે બગાડ થાય છે જેમ કે તે કપડાંઓ ઓનલાઈન માધ્યમથી આપણે સાઈઝમાં ફેરફાર થાય તો તે માટે તે આપને ફેરફાર થાય તો તે, મળ, પાછા મળ રિટર્ન કરવાનો ઓપ્શન ના ન પણ અચ્છા રિટર્ન કરી શકતા નથી તે કપડાંઓ પછી આપણે ફરજિયાત રાખવું પડે જે તેથી આપડા પૈસાનું પણ નુકસાન થાય જેમ કે તે પૈસાનો નુકસાન થાય અને તેઓ માટે અને અનેક પ્રકારનું નુકસાન થાય છે જેમ કે ઓનલાઈન શોપિંગમાં તમે જાણી શકો કો હવે એ આપડે ખા ખાવાનું પીવાનું સામાન માંગીએ એ તો તે સામાનમાં અંતે સામાનની એક્સપાયરી ડેટ હોય તો તે સામાનના પ્રાઈ ઈઝ ઓછી પણ હોય છે પણ તે આપણે ડેટ ના જોયએ તો તે આપડે યુઝ કરીએ તો આપ આપણા શરીરને નુકસાન થાય છે પણ તે નુકસાન તે હું જોતા નથી કેમકે તે નુકસાન થતું આપણા શરીર નું પહોંચાડે છે. તે ઓનલાઈન શોપિંગમાં જેવું કે આપણે ઘણા પ્રકારને ખાવાની જે ખાવાની પીવાની વસ્તુઓમાં જેમ કે પછી માંગીએ તો તે પછી રિટર્ન ઓપ્શન ના હોય તો તે કેન્સલ થાય છે જેમકે આજના સમયમાં લોકો ઘણી ઓનલાઈન શોપિંગો કરે છે જેમ કે કપડાં શૂઝ પછી ઓનલાઈન ટીવી સાય સાયકલો દિલ અનેક પ્રકારની હોય છે આજન અમે વાત કરીએ તો અમારા ઘરે એક ઓનલાઈન સાયકલ માંગી હતી પણ તે સાયકલ ઓનલાઈન જેવી હતી નથી કેમકે તેમના સ્પેર પાર્ટ એકદમ ઢીલા હતા અને નોટબોલ પણ ઢીલા હતા બરોબર તે ચાલતી પણ ન હતી તેઓ તે નો સમયગાળો ખાલી ખુબ ચાલવાનો હોય છે પણ તે બે થી ત્રણ મહિના સુધી જ ટકે છે તેથી ઓનલાઈન સ્કેમમાં પણ નુકસાન થઈ જાય છે. કેમ કે આપણો અમાર સાયકલનો ખોટો ખર્ચો થયો છે, જેથી આપણે જાણીએ કે જે સ્કેમમાં તમે ઘણા પ્રકારના હોય છે, જેવો કે ઓનલાઈન સ્કેમમાં જાણો છો કે તમે આજના સમયમાં કેટલાક લોકો ખ ઓનલાઈન આઈફોનો અને તેથી સસ્તા દર માંગે છે કે સસ્તો આઈફોન છે પણ મારા માટે સારો છે પણ તે આઈફોનોમા સ્પેર પાર્ટ બદલેલા હોય છે તેથી કરીને તે આઈફોન પછી બરાબર ચાલતો નથી જેમ કે તમા શું
હમ, તમારી વાત એકદમ બરાબર છે કે તમે કીધું તે પ્રમાણે આપણા ઘણા બધા આઈફોનો અને એન્ડ્રોઈડ છે પછી આઈફોન છે પછી ઘણી બધી જે જે કંપની વેચે છે ફોન તેમાં ઘણી બધા સ્કીમો ચાલી રહ્યા છે, પરંતુ હમણે આપણે લેપટોપમાં જ જોઈ લેવોની એટલું ઘણું કેમ થઈ રહ્યું છે, કે તે સસ્તા ભાવે હમણાં ઘણી બધી એપો છે, જેમાં આપણને એવું કહેવામાં આવે છે, કે તે ફક્ત આપણને લેપટોપ ફ ત દસ હજાર રૂપિયામાં આપી દેેશે અને કેશ ઓન ડિલિવરી અને ઓનલાઈન પણ થઈ જ શકશે પરંતુ એવું કઈ પણ હોતું નથી તે ફ ત આપણને ડિફેક્ટિવ પીસ પહોંચાડવાની રીત હોય છે, તે લોકોને એવામાં આપણે પડવું જોઈએ નહીં જેથી કરીને આપણો સમય પણ નુકસાનીથી ન થાય અને આપણુ‌ બધુ આગળ ચાલી જઈએ પરંતુ હમણાં લેપટોપોમાં આપણે એકદમ આ લોકલ માર્કેટોમાં આપણે જઈએ અને અને ત્યાંથી આપણે તપાસ કરને લેએ તે આપણા માટે ખુબ સારું કેવામાં આવે છે, પરંતુ ઘણા લોકો એવું કરતા નથી ઓનલાઈનમા ઘણા ઓછો ભાવ હોય છે, પરંતુ તેમાં મંગાવવાનો એટલો રીક્સ પણ હોય છે, જેથી કરીને આપણે ઓનલાઈન શોપિંગથી જેટલું દૂર રહે એટલું સારું રહેવામાં આવે છે, આપણા માટે પરંતુ એટલે જ આપણા દુરપયોગો અને ઉપયોગો પણ ઘણા છે, પરંતુ આપણે જે ઉપયોગ ની વાત કરીએ તે પ્રમાણે અમણે કીધું તે પ્રમાણે આપણે કપડાં મંગાવીએ છે. તેમાં આપણને ડીફેક્ટિવ પીસ નીકળે તો આપણને રી રિફડેબલ કરવાની એટલી શક્યતા હો નથી, પરંતુ આપ લોકલ માર્કેટમાં જઈએ તો તેને આપણને રિફંડ કરી આપી છે, કેમ કે ત્યા આપણે જાયા કરીએ છીએ એટલે આ તે આપણને ઓળખ તા હોય પરંતુ આપણે ઓનલાઈન શોપિંગમાં જે જાણીએ તે પ્રમા તે પ્રમાણે એવું કઈ હો તુ નથી અને આપણને એટલો બધો અવા સામનો કરવો ભી પડ તો નથી જેથી કરીને આપણને ઓનલાઈન શોપિંગ એટલું બધું જરૂરી થઈ ગયું છે. કે જેથી કરીને આપણે ઓનલાઈન જેટલી શોપિંગ ઓછી કરી નાખીએ એટલું આપણા મા તે સારું હોય છે, પરંતુ લોકો એટલુ શોપિંગ ન કરી ઓનલાઈન એટલો થઈ ગયો છે, કે આપણા મા ટે ઓનલાઈન શોપિંગ આપણા જીવનની એટલી મોટી ઉપયોગીતા બની ગઈ છે, તેથી કરીને દરેક લોકો હમણાં ઘરના ઘરે બેસી બેસીને જે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે, એવી ધણી બધી બલિ કીટ છે, જેમાં આપણને માર્કેટની ભાવોની વસ્તુ આપણને એકદમ સસ્તા ભાવે મલી જાય છે, અને ઘણી બધી એવી વસ્તુઓ ભી છે, કે જે આપણને એટલી બધી છે. બધી જગ્યાએ નથી મળતી પરંતુ તે આપણને ત્યાં મલી જાય આપણે એવી બધી ઉપયોગી વસ્તુ આપણે ઓનલાઈન જેમ કે ડિ કિટ છે, પછી આપડે શુઝ છે, કપડા છે અને એવી બધી નાની મોટી વસ્તુઓથી માંડીને આપણે રાશન ને લગતી તમામ વસ્તુઓ